હલો હલો અવાજ આવે છે મારી
હા આવે છે તમારા ઘરમાં કેટલા લોકો છે
મારા ઘરમાં છ છે છ લોકો છે અને ત્રણ મારા અ બાજુમાં રહે છે મતલબ મારા ઘરના છે મારાપ્પ મારા દાદાના બૂન રહે છે
હવ
હમ
તો તમે મતલબ તમારા ભાઈ બહેન છે
હા મને એક બૂન છે નાની છે મારાથી
અચ્છા નાની છે તારા
હા હા પાંચમા ધોરણમાં ભણે છે
આવ હમ અને બાઈ
ના ના બાઈ નથી મને
હવ
હા છે પણ મામા ન છે હા મામાનું ફઈ નો
આવ ના આજે તો દીકડો દીકડી એક જ છે
હા હાલ તો દીકરીઓ પણ દીકરાની
વધારે જ છે વધારે જ છે તે પણ સુખ આપે છે અને બધું સાંભળે છે મનનું બાર બધું
હા ભલે કેટલી પણ કેટલી પણ મુશ્કેલો ફેસ કરે છે પણ હાલ તો કે કેટલી ઉપર ઉપર કેટલી મોટી મોટી સ્ટ્રીમમાં પહોંચી ગઈ છે
બધું બધું બધું આ મતલબ બ બહુ કરે છે મારા ભાઈ ની બી બે છોકરીઓ છે તે નાની છે અત્યારે તો
અચ્છા
તે પણ આટલી બધી તેના ઉપર ખુશી કરી તે તેના અ જન્મ ઉપર
અચ્છા
જયારે તેને થયું તે એટલા ફટાકા ફ ફોડયા અને બધું જ ડેકોરેશન અને બીજી છોકરી મે માં પણ પહેલી માં તો જ કર્યો ય પણ બીજીમાં પણ કરી્યું હ બહ બધું હું કર્યું કે મારી લક્ષ્મી આવી છે મારી લક્ષ્મી આવી
હા હાલ કે છે કે દીકરીઓ દી દીરીઓ દીકરીઓ તો એને સ્વભાવ માટે મળે છે સૌભાગ્ય માટે સૌભાગ્ય હા
હા પણ બંને છે બંને એ આપણા સંસ્કાર રો પડશે કે છોકરો પણ સારો છે છોકરી પણ સારો છે. પોતાના સંસ્કાર આપીને અને તે સારી રીતે તે ચાલે આજ કલ ના જેવું માહોલ છે ને તે બધા સંભાળ બધા સંભાળીને ચાલે બસ તેને પોતાની સમજ હોવી જરૂર જરૂર
હમ કેમકે હાલ અત્યારે શું છે ભાઈ કેટલા જ લાઈફમાં આવે કેટલા જ મતલબ સારા પણ આવે ખરાબ પણ આવે મતલબ સારા તો હેડ નવું પસન પણ જે ખરાબ
આજકાલ ડિજિટલમાં થઈ ગયું છે ને. તે ખબર જ નથી પડતી કે સામને વાળા મનમાં મોઢુંમગ શું છે
હા આપણે માનીયએ કે આ મારો ભાઈ છે યાં જે પણ માનીએ પર એ સામેવાળીની જે સોચ વિચારો છે ને
તે એમ ખબર જ નથી પડે. આપણને ખબર જ નથી પડતી હું આવું વિચારું છુ શું જયારે મારા બાળક મોટા થાય તેને બહાર મોકવા પડે તો હું મતલબ શું કરું ત્યારે કે તેમને મો કડું નહી આવું જ મને વિચારવું આવ મારા બાળકો તો સારા છે મને ખબર છે તે મારા સંસ્ કાર ઉપર છે તે મને ખબર છે તે સારા જ છે પણ સાામળ વા નથી ખબર ને
સામે કેવું છે હેડો અગર એ એક એ આંગલી આપણ પડ અમારા પડ ઉટ ઉપાડે ને તો બધી જ જે લોકોની સોચ છે ને બધી જ આપણ ઉપર આવી જાય કે આ જ ખરાબ છે એટલે જ આ સામેવાળો કહે છે પણ એ નહી જોતા એ નહી જોતા કે આ આ એના સારું છે અને આ હાથે કરી એમની ઈજ્જત બગાડે છે.
બગાડે છે બધા લોકો જ આવું છે ને પણ પોતાને સારા રીતે ચાલવું પડે તે પેલા ભગવાન ઉપર પાડીને આગે વધવાનું છે આગળ
ને આગળ રાખ વાનું તો મતલબ કઈ બી કાર્ય મોટુંથી મોટું કાર્ય થઈ જાય ભલે આપણને બીજા કન્ટ્રી પણ બી જઉું છે ને એ બધું જ થઈ જાય હવે.
બ બધું
બસ એક એમના ઉપર વિશ્વાસ રાખો તો તો મતલબ શું સંસાર આટલીથી આ એટલે પણ થઈ જાય આપ
થઈ જાય છે પણ કેટલા લોકો તો પણ અટુંટ વિશ્વાસ વિશ્વાસ રાખે છે તો ત્યારું કામ થઈ જાય છે. હમ્મ. તમારા વિચારવાનું પણ મારા મારા જોડે છે સારું લાગયુ તારા જોડે વાત કરીને
ના હાલ જે મારું પણ કામ પેન્ડિંગ છે ડેલી આજ બોલ બોલ કરો બસ હવે આ કામ થઈ જાય ને મને એમ બીજું કંઈ નહીં જોવુંતું બસ એ એક જે મારી ઈચ્છા છે ને એ પૂરી થઈ જાય ને બસ હું હું પછી શું કહું બસ શાંતિ
ના ભગવાન ઉપર રાખો. બધું જ થઈ જાય ત્યારે એક કામ જ થઈ જાય ને તો બીજું કામ આવી જાય તો કે અત્યારે આ આવું થઈ જાય આપણે આ ફિલ્ડમાં
તો બ જે મતલબ એટલું બધું જોઈએ છે ને સંસારમાં પણ જે એ જે ઈચ્છા છે ને મતલબ પૂરી પરિવાર વાળાની તો બસ એ તો હું ડેલી જ કહ ભાઈ ભગવાન મારી મત માનજે મલે મને. તું મને નહીં રાખતો તો પણ મારા પરિવાર માટે મારા પપ્પા મમ્મી.
માટે. હમ ના ના તમને સારું કીધું અને આ થ થાય જ. કેમ કે તમને પોતાનું નાસોયને. તારે બાપા બા નું સોચ્યો છું વિચારો છો. તે આ સારું છેર આ આ. ના ટાઈમ ના તારા જેવા બાળકો બઉુ કામ મળે છે. અને મને સારું લાગ્યું. આ સાંભળાવવા માટે પણ પણ સારું લાગ્યું કે આટલા. વિચારોમાં આટલા પણ બાળકો. ચડે છે તે પોતાના પરિવાર માટે અને.
આ બધું ક્રેડિટ તો મારા મમ્મી મમ્મી પપ્પાને જ આપવું કેમ કે આ નાના નાન. પણથી મને આવા સંસ્કાર આપ્યા છે અને આ તો કોઈ નહી પણ મેં જોવું છું ને મારા મમ્મી પપ્પા. પપ્પાને કે એમના મમ્મી પપ્પાની આટલી સેવા કરે છે તો મને પણ થાય છે કે. યાર મેં જિંદગીમાં આટલું કર્યું જ નથી જેટલા મારા મમ્મી પપ્પા મારા પપ્પા. પા. મારા દાદા-દાદીની યા મારા નાની, નાની - નાના ના સેવા કરે છે.
હા બધું બોવ કરે છે. તમે પણ કરશો તમારા વિચાર સારું છે, તો તમે કરી લો છો. અ હ.
હા બસ એજ છે જીવનમાં ક કે મા અ દીદી આ તમે સોચો કે કે હવે શું કામ આવશે? બી મતલબ આવશે. બધા લોકો પણ કામ આવશે પણ કેટલા પર્સેન્ટ? કે કેટલા માટે કામ આવશે ગર
પહેલા મા - બાપ ના પહેલાથી કોઈ પણ તમારું સગું નથી. અત્યારે ટાઈમમાં ક કોણના ઉપર વિશ્વાસ કરી નથી શકતું.
કોઈ કોઈના પણ વિશ્વાસ ભલે એ સામે વાળું સારું પણ હશે એ મોટી મોટી વાત તો પણ કરશે, પણ હાલ જે સિચ્યુએશન ચાલે છે, ને આ કન્ટ્રીમાં આ સિટીમાં, આ સ્ટેટમાં, બહુ જ ખરાબ ચાલે છે. બહુ જ એટલે કહે છે કે મારા મમ્મી -પપ્પા મને. સમ મતલબ સમજાવે છે કહે છે. રાતે -રાતે આમ મારી મમ્મી ક્યારે મારા સાથે વાત કરતી હોય તો કે છે, કે બેટા ક્યારે પણ તું જાય ને તો ક્યાં આ દિમાગમાં ફિટ કરી લેજે દિલમાં જા જ્યાં બી તને ફિટ કરી કરવી છે ને તો કરી લેજે. કે ભઈ તારા ઉપ ઉપર આંગલી અને તારા પપ્પા કેરેક્ટર પર કુછ ભી થાક નહી આવું જોઈએ, કેમ કે જો તને જે બનવું છે. એ તો હમે હન્ડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તને બનાવી બેનઈ લોવ તારા મટી ચે.
પણ આવી, આવી અંડર સ્ટેન્ડિંગ મલબ તમારા અને તમારા બા ત્યાં પપ્પા ઉપર છે, તે આ બધું બહુ સારું છે. બહુ સારું. કે તમે કહી શકો છો. તમારી માં તમે સમજાવે તમે સમજો શો. પેલા તો આવું વાત છે, બહુ સારું છે. મારી દીકરી આઢવી ધોરણમાં છે. અત્યારે તો આવું બધું ના કહેવાય. હમ ના કહેવાય. તો પણ તમને આવું ટેન્શન મલબ થાય છે. કે કેવી રીતે મેં આને અગર સમજાવું, કેવી રીતે હું એને સમજાવું કે લોકો સગા નથી થી અત્યારે તે બહાર નથી જતા. મારા બંને બાળકો આખો દિવસ ઘ ઘરે જ મૈ રહે છે. હા કેમ કે આના ફ્રેન્ડ વગેરે સર્કલ અ સાઈડમાં નથી. તે પો પોતાના જ આંગણોમાં રમે છે, બંને. અને બંને ભણે છે, કરે છે. આઉટ આમ થાય જશે તે ઘરથી બાર નીકળતા જ નથી. પણ હારે પણ આમ હવે મને લગે છે કે તેની નિકણે કશું બધા લોકો જોડે મળે. તે બધા એડવાન્સ પણ બને.
છે. આ કેમકે હું હાલ સુધી જે મોટી થઈ છુંને કેમકે મને ખબર છે, હાલ શું છે? કોઈ અગર દુનિયામાં કોઈ લોકોને ના પહેચાન્યું ને તો પછી પછી બઉ દિકકત થશે. બો જ એટલી દિકકત થશે એટલી દિકકત થશે ને કે જે આપણને બનવું છે ને એક ના બની શકો.
નહી બની શકો મારા મારા જોડે આવું પ્રોબ્લેમ છે ને હું શાય પર્સંદથી. ત્યારે જ્યારે હું કોલેજ ગઈ ના ત્યારે પણ શાય પર્સંદથી. મલ પા લગન હું મને ખબર પડી કેવી રીત ભલે અને આ આટલું બધું આવતું નથી. પણ તે એવી રીતે મતબ પ્રેઝન્ટ કરે છે શો ઓફ કરે છે. કે મલબ તે ચડી જાયશે. અને મારા ક્વોલિટી મને ખબર હતી કે મને આટલું બધું આવે છે. પણ હું શાય પર્સંદ થી તો બધા જોડે ખુલીને બોલી શકતી નથી. તો અત્યારે મને આ જ લાગે છે કે મારા બાળકો સાથે આવું ના થવું જોઈએ.
હમ કેમ કે પહેલાના ટાઈમમાં આટલું બધું નતું આ જે ખ રા દુનિયા આટલી નતી નતીજ કેમ કે મારી મમ્મી અને મા પપ્પા પપ્પા કહે છે ને મારા પપ્પા મતલબ ું શું હું છોકરી છું એટલે આ બધું ના શેર કરીએ પણ મારી મમ્મી કે છે ને કે પહેલા કશું જ નતું પહેલા શું હતું બસ દિમાગમાં એ જ હતું કે આ મારો ભાઈ આ મારી બૂન બસ સામે વાળો છોકરો પણ આખે છે કે આ મા આ મારી બૂન છે તો પહેલાંના તો પણ હાલના જે ટાઈમમાં છે ને કેમ કે હાલ અગર ના સમજી હાલ લોકોને ના વિચાર જોઈએ યા ના પરિ પરખીએ ને તો પછી બહુ જ દિક્કત થશે બહુ જ એટલું
થઈ ગયું છે કે હું તો પેલા તો હમ આવું ગહે કે આટલા નાના બાળકો છે તો શું કરે છે. નાનકો તો છેડો પણ મોટા પણ આવું લોકો થઈ ગયા છે કેનાલ મોટા લોકો સારા રહ્યા ને નાના લોકો
અરે પણ હાલ તો શું મોટા તો છોડો છોડો હાલ સાતમાં આઠમામાં જો ચાલે છે ને બઉ જ ખરાબ અરે આટલી નાની નાની છોકરીઓ કરે છે.
મારી દીકરી મને બતાવે છે કે મારા ક્લાસમાં આને ક્યા હું કંટ્રોલમાં રાખ્યું છે બધી બહારની વાતો આના દિમાગમાં હ આના દિમાગમાં તી જ નથી કે આવું બ દું થય છે અહિંયા તો તે મને બતાવે કે મમ્મા તમે શું કહો છો સેવન્થમાં નથી હમે ફોર્થ ક્લાસની છોકરીઓ આવું વાત કરે છે કે આ મારો શ બોયફ્રેન્ડ છે આ મારો ગર્લફ્રેન્ડ છે તો મને મ તમે ના સાંભળો તો ભલે હું નથી સાંભળતી ભલે તે બધા એસે વાતો કરે છે અમારે અહિયાં તે ગ્રાઉન્ડમાં બેસીએ ને તે તે આઠમ ધોરણ માં છે તે ચોથી ક્લાસ ની છોકરીઓની આવો બાતે મને બતા આવે છે કે આવી રીતે વાતે ઓ હવે સેવન ની તમે બોલો છો કે તમે ના સાંભળો તે પીછી આવું બ્રીજ બોલે છે ચોથી ધોરણમાં શું તું ભણવાનું ધ્યાન આપો ને કેધા ઝોકડા ને
કેટલું કેટલું ખરાબ ચાલે છે હાલ
આવું જ છે ને તો હું આને મતલબ કઈ દીધું છે તારા ફ્રેન્ડ સર્કલમાં બધી છોકરીઓ આવી રીતે વાત કરે ને તમે સાંભળવાનું તેને શેર ના કરવાનું બસ તમને સાઈડ થઈ જવાનું કે આ ટાઈમ આવ છે ને કે કોઈને બોલી પણ શકી નશે કે તું ગલત કરે છે કે સારું કરે છે
હમ કેમ કે આપણે કહીયએ ને બકાદ આ બેટા તું આ મત કર એ કે જે તમારું શું લેવું દેવું આમાં